કેમ છો, મજામાં?
હા, હા મજામાં તમે બોલો મજામાં.
બસ અમે મજામાં આજે વાતાવરણ કેટલું મસ્ત છે.
હા વાતાવરણ તો સારું છે, પણ આ સવારે ગરમીને રાતે થોડી ઠંડક આ બધામાં બહુ આમ બીમારી ફેલાય છે, બીમાર થઈ જવાય છે.
ના, ના સાચી વાત છે, પર્યાવરણ આખું ખોરવાઈ ગયું છે બધું.
હા એજને વૃક્ષોને બધું વૃક્ષ વૃક્ષોને બધું કપાય છે, અને બધાના લીધે આવું બધું તો ચાલ્યા કરે‌.
હા પ્રદુષણ એ કેટલું વધી ગયું છે, પણ આજકાલ.
હા એજને અને એમાં ઈન્ડિયામાં તો બહુજ,
હા ના ના સાચી વાત છે, એમ એ લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ કેટલો કરે છે, આજકાલ તો.
હા એજને જ્યાં જોવો ત્યાં પ્લાસ્ટિક નાખી દેસે યુઝ કરીને.
ના સાચી વાત છે, આપડે છે, ને પ્લાસ્ટિકની જગ્યાએ કાપડની થેલીનો ઉપયોગ વધારવો જોઈએ.
હા વાત તો સાચી છે, તમારી. પણ આ બધાને કોણ કહેવા જાય આપડે કંઈક કહીએ તો પછી એમને એવું લાગે કે બહુ દેશ માટે પ્રેમ ઉભરી આવે છે, એવું સાંભળવા મળે.
હા નાના સાચી વાત છે, કદર તો કોઈ એમ ભી આજકાલ કરતું જ નથી.
હા એજને.
જ્યાં જવો ત્યાં કચરો નાખે છે, એ બધું.
હા. હું તો મારા ઘરમાં પણ ભીનો કચરોને સૂકો કચરો અલગ કરીને રાખું છું. ભીનો કચરોએ ખાતર બનાવામાં એમાં થોડો ઉપયોગ થાય એટલે એનું ખાતર બનાવું છું.
હા, ના, ના, સાચી વાત છે. ઉપયોગ તો થાય ખોટું. આવી રીતે બધે ગંદકી કરવા કરતા, તો એ બહુ સારું સારી વસ્તુ છે.
હા, એજ નહીં, તમારે પણ આ કરવું જોઈએ, તમે પણ કરજો.
ના, ના, ચોક્કસ. હું કરીશ હવે તો. અને એમ બી આ લોકો પાણીનો પણ કેટલો બગાડ કરે છે, પ્રદૂષણને લીધે પાણી કેટલું દૂષિત થઈ જાય છે.
હા, એજ, ને જો વાસણ ધોવા હોય. કે નહાવા જતા હોય, તો પણ બધા પાણી. નળ ચાલુ રાખે છે.
ના, ના, સાચી વાત છે, સાચી વાત છે, તમારી ખાલી ખોટો બગાડ કરે કામ વગરનું પાણી વાપરે. તો પછી જે એરિયામાં જરૂર છે, ખરેખર પાણીની ત્યાં સુધી પાણી પહોંચતું જ નથી. હમ.
હા, એ જ ને.
એટલે હવે શું કરવાનું? આપડે.
કઈ નહી, આપણેે. જેમ બને એમ વૃક્ષો વધારે વાવવા જોઈએ. આપણે નાના બાળકોને પણ શીખવાડવાનું કે, તમે પણ. પ્રકૃતિ સાથે થોડું અટેચ થવા.
ના, ના, સાચી વાત છે. વૃક્ષો આવાથી ઘણી બધી સમસ્યા બહ ઝડપથી હલ થઈ શકે છે.
હ, અને ક્રિકેટમાં આમ થોડો સારો એવો રૂલ્સ પણ છે કે. એક ડોટબોલ થાય, તો વૃક્ષ વાવવાનું એમ એના કારણે બહુ બધા વૃક્ષ પણ વવાય છે.
ના, ના, સાચી વાત છે, આપણે પણ હવે દર વર્ષે વૃક્ષો તો વાવવા જ જોઈએ. ત્યાંથી જમીનનું ધોવાણ અટકે, જમીન ફળદ્રુપ બને છે.
હા, એજ નહીં. પણ હવે લોકોને કોણ સમજાવે જાય. કઈ નહી, હું તો એવું માનું છું, કે બે જણ પણ જો સમજે આપડી વાતથી. તો, એટલું વધારે સારું.
ના, ના, સાચી વાત છે, બે સમજશે તો, બીજા વીસ ને સમજાવશે.
હા, એજ ને, પણ અત્યારે તો કોઈ સમજવા તૈયાર નથી.
ના, ના, તમારી વાત સાચી છે, અને લાઈઇટ ને પણ બિનજરૂરી લાઈટો કેટલી ચાલુ રાખે છે. એનથી પણ કેટલું પ્રદુષણ થાય.
હા, એજ ને, અત્યારે ડીવીડી લાાઈટ આવે જ છે ને. એનાથી લાાઈટનો વપરાશ શો શો થાય? તો એ ના કરી શકે.
એજ ને, અને જેટલો સમય. ા ત
હા, એજ ને, પણ લોકોને કોન સમજાવે.
એ બી આપણને આપડા જે પૂર્વજો તરફથી આટલો અમૂલ્ય વારસો મળ્યો. છે, બધા ની પ્રકૃતિ ને. તે આપણે સાચવી રાખવું જોઈએ, અને આગળની જે આપણે જનરેશન આવશે, એમને પણ આપવો જોઈએ ને. સાચવી.
હા, હા, વાત તો સાચી છે તમારી. પછી એ લોકો કેસે કે, અમને શું આપ્યું તમે. એટલે આપણો. ફરજ બને છે, કે આપણા બા-દાદા એ આપણને આપ્યું તો, હવે આપડો વારો છે, એમને આપ ફોન.
ના, ના, સાચી વાત છે, સાચી વાત છે, પણ આજકાલના બાળકો બાળકોને પણ. એ લોકો સમજતા જ નથી એમ, કેમ કે એમને ખબર જ નથી, આ બધાની હજી સુધી
હા, એજ ને, અને એમના ઘર વાળા પણ એવા છે, બધા કે જે એમને સમજાવતા નથી.
ના ના સાચી વાત છે, એમનામ નાનપણથી આ બધું આપીશું તો એ આગળ મોટા થઈ ને એ સારું કરશે એટલું.
હા અ એજ નહી, મેં તો અમારા સોસાયટી માં તો એવા લોકોને જોય છે ને કે એમનું બાળક જો કચરો આમતા એમ નાખતું હોયને, તો નાખવા દે છે, અને ઉલટું એ સામે થી શીખ ખવાડે છે કે, અહીંયા નાખી દે એમ.
ના ના સાચી વાત છે, સાચી વાત છે, એવા લોકોને લીધે જ પછી આપડો દેશ આગળ જ નથી વધતો.
હા, એજ ને. પછી કેસે કે ગરમી વધારે લાગે છે, તો લાગેજ ને આવી રીતે કચરો જેમ તેમ ફેલાવે પછી.
સાચી વાત છે, ગ્લોબલ વોર્મિંગ કેટલી વધી જાય છે એના લીધે.
હા એજને, અત્યારે તો બહુ ગરમીના કારણે જંગલોમાં આગ પણ લાગે છે.
હા દાવાળ નળની, કેટલી બધી પરેશાનીઓ છે અત્યારે.
હા એજ ને, પણ આપણેે સમજવું જોઈએ. કે આપડે વરસ માં ઓછામાં ઓછું એક વાર, એક વાર તો વૃક્ષ વાવવુંજ જોઈએ.
નાના સાચી વાત છે, જો બધા એક, એક પણ વૃક્ષ વાવીદે ને તો પણ ઘણા બધા વૃક્ષ વૃક્ષો વાવાઈ જાય એમ.
હા, આપણા દેશની પબ્લિકજ એટલી બધી છેને. એક કરોડ ને લોકો છે તો ચાલીસ કરોડ છે. હે લોકો પબ્લિક તો એ પણ એક એક વૃક્ષ વા, તો ચાલીસ કરોડ વૃક્ષ વાવાઈ જાય.
ના ના સાચી વાત છે, અને એમ પણ આજે લોકો મકાનો ને એ બધું બાંધે છે, તો એમાં જે વૃક્ષો ના હોય, એવી જગ્યાએ બંધ થયા, જેથી વૃક્ષો કપાતા અટ -કી જાય ઘણા બધા.
હા એ જ ને, અને જ્યાં વૃક્ષો કપા વવાતા હોય ત્યાં, આપણેે આંદોલન કરીને એમને ના પાડવી જોઈએ.
હા! ના ના સાચી વાત છે, પણ આંદોલનમાં પણ લોકો જોડાવા જોઈએ, એટલી લોકો નામાં જાગૃતિ હોવી જોઈએ.
હ અત્ય્યા જેન્સી છે, એમને એમ થોડું ખબર પડે છે પણ. અમુક થોડા મોટા લોકો છે, જે આ બધામાં નથી માનતા
હા એ તો છેજ, એ લોકો એવું માને છે કે જેવું ચાલે છે એવું ચાલવાજ દેવું જોઈએ.
હા એજ ને, પણ એન એવું નથી સમજતા કે એ તો જતા રહેશે, પણ પછી પાછળ બીજાનું શું એમ.
સાચી વાત છે. તો આગળ જઈને, તો કેટલા હેરાન થશે.
હા એજ ને, અત્યારે કેટલી ગરમી પડે છે, દિવસે તો કેટલી ગરમી હોય છે, એવું થાય કે કે, બસ આખો દિવસ એસી માં જ બેસી રઈએ.
ના ના સાચી વાત છે, એસી વગર તો રહેવાયજ નહી ઉનાળામાં.
હા, એજ ને. પછી તો એવું થાય, જેમને એસી ના હોય એમને તો એવું થાય કે, બસ આખો દિવસ પાણીમાં જ બેસી રહીયે.
હા! ના ના સાચી વાત છે, તમારી એકદમ સાચી વાત છે. પણ શું કરવાનું હવે, પણ જે લોકો ગરીબ હોય, એમની પાસે તો એસી હોયજ નહી ને. અને અમુક લોકો તો જે આ લોક કો રહે છે ફૂટપાથ પર, એમને તો કેટલી મુશ્કેલિયો થતી હશે તાપમાં.
હા, એજ ને. આપણે બીજા કોઈ નહીં, પણ આપણે આપણું વિચારીને પણ વૃક્ષ તો વાવવા જોઈએ વધારે નહીં તો એક તો વાવવું જ જોઈએ.
ના ના સાચી વાત છે, વૃક્ષો વાવીએ, લાાઈટ બચાવીએ, પાણી બચીએ તો પણ ઘણું બધું થઈ શકે છે, એમ
હા એજ ને અત્યારે પાણી પણ ઘણા લોકો પાણી પણ પીવા નથી મળતુ
ના ના સાચી વાત છે. ઘણા રણ પ્રદેશમાં પાણી નથી આવતું તે લોકો કેટલા દૂર સુધી ભરવા જવું પડે છે.
હા એ જ ને
એટલે એ ઘરના લોકો કેટલા હેરાન થઈ જતા હશે.
હા એજ ને હુ તો એવું જ કહુ છુ કે એ વધારે નહી, તો પણ એમના જન્મદિમા જન્મદિિવન પર આમ એક સંકલ્પ લે અને એક વૃક્ષ પાવે તો પણ એમના ઉમરના જેટલા- હમ વરસ થયા હોય એટલા વૃક્ષમાંવાઈ જાય.
ના ના સાચી વાત છે સાચી વાત છે સાચી વાત છે, તમે જેટલું પણ જીવો પણ એક તમારાથી કઈક તો સારુ થાય દેશ માટે પ્રકૃતિ માટે એમ
હા એજ ને આપણેે ક્યા મોટી મોટી વાતો કરવાની જરૂર છે, આપડે ખાલી આપણાથી જે થ હોય એટલું કરવાનું આવી નાની નાની વસ્તુ કરી શકતા હોય, તે કરવાની
ના ના સાચી વાત છે, તમારી એકદમ આપડે એક નાનુ પગલુ ભરવાથી જો પ્રકૃતિનુ સારુ થતુ હોય તો આપડણે પછી કરવું જ જોઈએ એ વસ્તુ
હા અને એજ પ્રકૃતિ આપણને બહુ બધું વસ્તુ આપે છે. આપણા રોજિંદા જીવનમા
ના ના સાચી વાત છે આપણને બધું સરળતાથી મળી રહે છે એટલે આપણને કદર નથી. પણ જેને નથી મળતું એને ખબર છે કે આ વસ્તુ ની કેટલી વેલ્યુ છે.
હ એજ ને એમને જેને પૂછ પૂછવું પડે આપણે કે એને કેટલી તકલીફ પડે છે તો આપણને ખબર પડે પણ લોકો તો આ સમજવા તૈયાર જ નથી.
ના ના સાચી વાત છે સાચી વાત છે આપડે ગમે તે કરીએ પણ પ્રકૃતિનું તો ધ્યાન રાખવું જ જોઈએ.
હા એ જ નહી આપણે પ્રકૃતિ નું ધ્યાન રાખીશુ તો પ્રકૃતિ આપણું ધ્યાન રાખશે.
ના ના સાચી વાત છે તમારી એકદમ સાચી વાત છે. તું બીજું બોલો કેવું ચાલે
બસ હવે આપડે એક સંકલ્પ લઈએ કે આપણે વૃક્ષ આવીશુ અને અ પ્રકૃતિનું ધ્યાન રાખીશુ
હો ના ના સાચી વાત છે, લેવો જ જોઈએ ચલોો હુ તમને પછી કોલ કરું તો
હા હા
હા આવજો હા
આવજો